હલો
હા તમને આવે છે મારો અવાજ
હા.
હા તો તમે બોલોસો કે હુ બોલુ.
શું?
તમે બોલો છો? કે મેં-
હા હું ટોપિક બોલું છું એક જૂઠું બોલવું ક્યારે સાચું ગણી શકાય.
એટલે?
એવો એક ટોપિક છે કે એક જૂઠું બોલવું એ ક્યારે સાચું ગણી શકાય. કે જૂઠવું બોલવું એ કેટલો આપણને મુશ્કેલ પડે છે ચાલો આપણે એ ટોપિક લઈએ.
હમ પેલા તમે બોલો અને ટોપિક થોડોક અટપટો લાઈગો એટલે
ઓકે એક જુઠ્ઠું બોલવું ક્યારે સાચું બને છે કે આપણને કેટલા અંશે ખોટું કવાય ના શરૂઆતમાં તો આપડે. આમ સનાતન ધર્મ કે પેલાથી ગણી છે પેલાથી એમ જ કહેવાય ખોટું ક્યારે બોલવું જ ના જોઈએ.
પણ અમુક અંશે તમે એ રીતે બોલો તો એ વ્યાજ એવી વાત છે હું તમને એક મહાભારતનો એક કિસ્સો કહું કે મહાભારત તો યુદ્ધ હતું ત્યારે દ્રોણાચાર્ય ના દીકરા એટલે કે અશ્વથામાં અશ્વથ એટલે એના યુદ્ધમાં જયારે મહાભારતનું યુદ્ધ ત્યારે દ્રોણાચાર્ય બહુ એગ્રેસિવ રીતે લડતા હતા અને બહુ બધા ને મારતા હતા એટલે શ્રી કૃષ્ણ ભગવાન એવું કઈક વિચાર્યું કે આ ગમે રીતે મારે ટાંટા ફડવા પડશે એમ તો આખો આટલા બધા ન અતર પાંડવો નો વિનાશ કરી નાખશે એટલે એ રીતે એને શ્રી કૃષ્ણ ભગવા યુધિષઠિર આગળ બોલાવ્યું
એટલે જૂઠું એક વાર નોતું જ એ રિયલ માં હાથ જ મળ્યો હતો
હા એટલે એજ રીતે એટલે એ કીધું કે તમે એકવાર બોલાય યુધિષ્ઠિર ખોટું ના તો બોલતો એટલે એ કીધું કે એક અસ્વથામાં મરાનું એમ કહી ગયો એટલે રિયલમાં અસ્વથામાં મરાનો નો હતો પણ માણસ કે હાથી એનો તો ચોખવટ કરી એટલે એ રીતે જૂઠું ન કહી શકાય એટલે એ રીતે આપડે કહીએ કે એના અલગ અલગ મિનિંગ હોય ને તમે એ રીતે બોલી જઓ અને એવું કઈક બહ ચું પ્રમાણમાં કામ હોય કે તમે ધારો કે દ્રોણાચાર્ય ને અટકાવ્યા ન હતા અને એ પ્રમાણે એ અટકી ગયા હતા એટ દ્રોણાચાર્ય ને અસ્થ ગોતવાના ઓલા અને ઠંડા પડી જાય બાકી કટકટો વિનાશ થઈ જાતે એમ
હા એટલે એવું કે જૂઠું એક બોલીએ તો આપડે સારું કામ થતું હોય તો જૂઠું બોલી હકાય એમ
તો બોલી શકાય પોઈન્ટ ઈજ છે બસ કઈક સારું કામ થતું હોય કે એનાથી કઈક ફાયદા થતા હોય તો બોલી શકાય એમ
હમ્મ એટલે એમ તો જુઠું બોલવું ના બોલું જોઈએ જુઠું પણ અમુક ટાઈમે એવા સંજોગ બની જાય તો જૂઠું બોલવો પડે
બોલો બીજું શું તમારે ટોપિક ક
મે બોલું ટોપિક
હા
આરસ સૌથી ખતરનાક દુશ્મન છે એની વિશે
આળશ ખતરનાક દુશ્મન છે આડસ મનુષ્યની જ ખતરનાક દુશ્મન છે એ વાત કહીએ તો
પેલા તો આપણા જીવનમાં માણસ કઈક તમે કરતા રહ્યા હોય કક તમારું જે કામ છે ભણવાનું છે ભણવાનું કઈ એક્સરસાઈઝ એક્સરસાઈઝ છે નોકરી ધંધા કે ક વૃદ્ધ હોય તો ક એનું પોત નાનું મોટું કામ તમે કરતા રહ્યો છો તો આળસ નથી આળસ ક્યારે આવે છે તમે જયારે વધારે પડતો આરામ કરો તમારે મનને આરામ વધારે પડતો પડી જાય ને ત્યારે એમ થાય કે હવે આ નથી કરવું કાલે કરું કાલે કરીશ કાલે કરીશ એમ કરતા કરતા પછી આપણને જિંદગી માં નુકસાનકારક આળસ બની જાય છે
હા એટલે આળસ ધીમે ધીમે માણસનું ભવિષ્યન નબળું કરી નાખે એમ એ એક દિવસ નુકસાન ના કરે એમ પણ રોજ થોડું થોડું થોડું કરીને એમ આપડા લક્ષ્ય થી દૂર લઈ જાય એમ હ કાલે કરીશ કાલે કરીશ કાલે કરીશ કાલ કોઈ દિવસ આવે ના
કાલ કોઈ દી પડે જ નહી એમ જ
એટલે મે એવું હાભળ્યું તુ ચાઈના માં એક એવું કે કે આળસ એક બીમારી ની જેમ કરવાવામાં આવે અને ક્યાં ટ્રીટમેન્ટ થાય થેરાપી અપાય એની
હોઈ શકે છે એક જાપાન મા એક આવી જ રીત કન્સેપ્ટ છે પણ આડસ વિશે નથી પણ એ રિટાયરમેન્ટ રિલેટેડ કોન્સેપ્ટ છે એક બુક જ લખેલી છે. એમાં જ તે એ લોકો એ રીતે મદરસે આવેલું છે ને જાપાન આ કો પ્રદેશ છે નામ નહી એમાં તે લખેલું છે એ કોઈ દિ રિટાયરમેન્ટ જ નથી લેતા એ પ્રદેશો લોકો અને એમાં આખી રિસર્ચ પ્રમાણે આખા વર્લ્ડમાં સૌ
એ આ એકી ગાય બૂક છે ને
હા એ બુક છે.
આપશે
આ તો એ આખે આખા એ લોકો હૌથી આખા વિશ્વમાં સૌથી વધારે જીવતી જેની ઓલા છે ને એ લોકો જીવે છે મનુષ્ય પ્રજાતિ માં આપડે
જાપાન વાળા હેને
ન વાળા એટલે જે આ જે કન્સેપ છે ને જયાનો ન એ વાત છે કે એ લોકો મોસ્ટ ઓફ એવું હોય
પણ
કે મોસ્ટ ઓફ આપડે શું હોય કે અઠ્ઠાવન વર્ષ રિટાયરમેન્ટ લઈએ એલે માઇન્ડને પછી મળી જાય કે હવે આપણે પૂરું થઈ ગયું આપડું કઈ કામ નથી એટલે માઇન્ડ ધીમે ધીમે ધીમે ધીમે આપણને મરવા સુધી લઈ જાય. આ લોકો ઠેઠ મરે નહી ત્યાં સુધી કામ કરતા જ રે
એટલે મગજ ને ખાલી નથી રાખતા મેન એમ વાત છે કે આડસ ને દૂર બગાડશે આપડો ટોપિક હતો. આરામ કરોજો મોજ મસ્ત કર્યું છે પણ પોત પોતાની રીતે
હા બીજું ટોપિક બોલું મે ઓવર થિંકિંગ કેમ થાય છે?
શું?
ઓવર થિંકિંગ
ઓવર થિંકિંગ શું કામ થાય છે બરાબર
મે બોલો એ વિશે તમે બહુ બઉ બોલ બોલ કરો છો મારી વારી
હા તો તમે બોલો ઓકે
એમ લે કે એવું હોય અમુક લોકો બહુ જ એમ કલાકો બે કલાકો હું વિચારતા જ હોય કે મેં આવું કેમ થયું પેલું કેમ થયું? મેં જો સફળ નિષ્ફળ કેમ નિષ્ફળ કેમ થયો આસ હુકમ બોલ્યો એમ એવી રિલેટેડ બહુ ઓવર થિંકિંગ થાય એને ઓવર થિન્કિંગ કેવાય મેં એટલે વિચારવું જરૂરી છે પણ એકને એક વાત બહુ જ વાર વિચારીએ પછી આપણા શરીર માટે બઉ નુકસાનકારક કહેવાય મગજ ને પછી ગોળ આપે એટલે ઓવર થિંકિંગ ના કરું જોઈએ. પરંતુ કોઈ નિર્ક કામ કોઈક ડિસિઝન લેવો હોય મારે તો વધારે વિચારવું જોઈએ. એક બે કલાક હું વધારે વિચારું છું કે જીવનનું બહુ મહત્વપૂર્ણ ડીસીઝન હોય તો.
બરાબર છે.
હમ્મ બરાર તમે બોલો હા.
ઓવર થિંકિંગ તો પેલા એજ કે પેલા પણ માણસ નવરા હતાત તે. અને એ વિચારતા હતા પણ આ રીતે નઈ કે અત્યારે શું ઓવરન્કિંગ છે અત્યારે આપડે મોબાઈલ આવયો પડયોગ આવીજું
કે ઈ જનરેશન પ્રમાણે ધીમે ધીમે ગમે એક નેગેટિવ વાત છે કે ગમે એ પોઝિટિવ વાત છે. એની વિશે વિચારે છે. પછી રીપીટેડ રીપીટેડ ફરી ફરી ફરી એક ને એક ને એક વાત ઉપર વિચાર જને એનો કઈ જરૂરિયાત નથી તેમ છતાં
અને એની પછી આગળના સ્ટેજ ઉપર ઓવર થિંકિંગ માંથી ડિપ્રેશનમાં જાય છે એમાંથી પછી સુસાઈડ ના કેસ વધે છે.
ઓ
એટલે ઓવર થિંકિંગ ઘટ હોય તો કઈ રીતે ઘટાડ બધા આજુબાજુ માણસો આપડા ફ્રેન્ડ છે ફેમિલી છે એ બધા જોડે વધારે રહેવાનું.
હમ્મ, અથવા તો એવું બી હોય એમ એવું થઈ શકે કે જો કોઈને મ્યુઝિક સાંભળવાનું બહુ ગમતું હોય. કા તા પછી નીચર ના એનો હોય જઈએ તો બી હારું લાગે.
હમ્મ એટલે પોતપતાની જે આપને ગમતી એક્ટિવિટી છે એ સ્ટાર્ટ કરી દે વિચારવા કરતા. મોસ્ટ ઓફ
હા તો તે બધા એવ બી કે કે મુખ માં લખી નાખવાનું આપને જો બોગ ઓવરડિંગ લાગતું હોય આ વાત થી બહુ નળ કેયુ હોય તો એ લખીને ને એને ફાડી નાખવું જોઈએ કે પછી હળગાવી દેવું જોઈએ એવું મેં હાંભળેલું છે.
હમ્મ બરાબર છે. ધારો કે તમે એક મેં વાત પણ સાંભળેલી છે કે કપ સ્પોર્ટ્સ મેન કા છે એને કીધું કે દરરોજ તમને વિચાર આવે પણ આવું કરું આવું કરું કરવા કરતા પેલા તમે શરૂઆત કરજો પછી વિચાર કરો કે હું આ કરું છું કે નહી. સ્ટાર કર દેશો એટ ઓટોમેટિક તમારા વિચાર વૈયા જે.
હાચે હાચે.
હું ચુ.
બોલો તમે ટોપિકંગ બીજો.
ઓનલાઈન એજ્યુકેશન ને ઓફલાઈન એજ્યુકેશન.
હમ્મ એસ પર સંજોગો આગાડ તારો કોવિડ જોઈ લીધું. તો જો એવા લોકડાઉન જે સિચ્યુએશન હોય તો આપડે ઓફ ઓનલાઈન જોવા ભણું મહત્વનું છે. ને જો આપડે ક્લાસ ક્લાસરૂમ પછી શું કેવાય ફેસ ટુ ફેસ અહ કન વાત કરવી હોય તો ઓફલાઈન શિક્ષણ મહત્વનું છે એટલે કે ઓનલાઈન ઓનલાઈન ને ઓફલાઈન સંજોગો પ્રમાણે છે કે હવે લોકડાઉનમાં હતા આપડે તો ઓફલાઈન ના જઈ શકાતું તું તો પછી ઓનલાઈન જેવું મહત્વ પૂર્ણ થઈ ગયું હતું હવે પણ ઓનલાઈનમાં બી એવું છે કે અમુક લોકો ગ-ગુલ્લી માંડે યુ કે અહ ઝૂમ મિટિંગ ચાલુ હોય પણ બીજું કઈ જ કરતા હોય ગેમ રમતા હોય અદરવાઈઝ ને ઓફલાઈનમાં કેવું હોય કે અ કેવાય ટીચર હોય તો આપણને બાકી આપડે બીજું કઈ કામ કરતા હોય, તો આપણને લડી શકી. એ લીધે આપણે કોન્સન્ટ્રેટ વધારે કરી શકીએ ઓફલાઈન એમાં. એટલે જોવા જે તો બંને જ હાર છે, પણ એઝ પર સંજુ. પણ ઓફલાઈન બધર હારુ.
બરાબર છે એટલે પોતપોતા ની કેવી કેવી ઓળી. સિચ્યુએશન છે એ પ્રમાણે બંને જરૂરી છે. કે આપડણે જોયું કોરોના કાળમાં તમે કીધું એ કોરોના કા હતો અત્યારે બધા ભેગા નોતા થઈ શ મોટી મહામારી કે બીમારી આવી છે, તે સચુએશનમાં ઓનલાઈન પણ થઈ શકે. બધા ઘરે રહીને ભણી શકીએ, પણ એનો ડિસએડવાન્ટેજ પણ દુરુપયોગી છે. કે ઘરે રને વાંચતા બાળકો હોય તો બધા જ બાળકો એટ કો ફોકસ થી ભને નહી. કઈક કઈ બી ગેમને વિડીયો જો હોય પિક્ચરસ હોવે. અને ઈગ્નોર કરે એટલે એને મને નુકસાન છે. નમ સામે ઓફલાઈનમાંું છે ઓફલાઈનમાંધા બધા હજર હોય એટલેિક્ષકોની પૂરી પૂરી નજર હોય છે. તે પૂરેપૂરું ધ્યાન દઈ શકેય, પણ હા પાછો ગેરફાયદો એ છે ધ કોઈ આગો આગો વિસ્તાર છે અને ત્યાં સુધી પહોંચી શકતા નથી અને એમાં, ચોમાસા ન ધાર સીઝન છે ચોમાસા પ્રમાણે તે આું સ્કૂલ કોલેજ છે ત્યાં સુધી પહોચી શકને. તો ઓનલાઈન હોય તો ઓનલાઈન માધ્યમથી ઘરે બેઠા અ્યા ભણી શકીએ ભ શકે.
હા પણ એનો એક ડિસએડવાન્ટેજ એ છે ઓનલાઈન ન કે જેમની પાસે ને રીટર્ન ના હોય તો પછી ભોણા કેવી રીતે.
હા એ બરાબર છે અત તો મોસ્ટ ઓફ કોરોના. કોરોના પછી એજ થઈ ગય છે મોસ્ટ ઓફ બધા નાના નાના બાળકો આગળ પણ મોબાઈલ આવી ગયા છે. અને લીધા સ્કૂલ આગળ લેવડાવ ભણવા માટે.
હમ. પછી એનો યુઝ બીજે જ થતો હોય.
હું એની કરતા સરખો યુઝ કરવામાં આવે તો વાંધો નો આવે.
હુંતો જો બોલુંને.
હું.
સફળતા પછી પણ લોકો દુઃખી કેમ હોય છે.
સફળતા પછી પણ લોકો દુઃખી છે. હું મારી મારી રીતે એક વ્યાખ્યા કહુંતું સફળતા મેળમાં જેટલી ખુશી થતીને. સફળતા મળી જાય ત્યારે. એની કરતા સફળતા સુધી પહોંચવો ને એજે રસ્તો છે ને એજ બહુ જોરદાર રસ્તો કે મજા આવે એવું છે.
હું.
એટલે અમે પરીક્ષામાં વાંચતા ને પરીક્ષાનું રિઝલ્ટ આવી ગયું રિઝલ્ટ આવી ગયું ના સારુંય એવું બરાબર છે. પછી પરીક્ષામાં અમે પરીક્ષા દીધી પરીક્ષામાં રાતે મોડે- મોડે સુધી વાતચીત ભાઈબંધ સાથે વાતચીત કરી. ઈજે મજા છે ને ઈ અમને યાદ છે, પરીક્ષા તો પછી આવી અલગ, જેનો રસ્તા તો જાય છે ને એ બઘા એટલે એની પછી તમને અફસોસ થાય કે હવે અમાર સમય હતો એ ચૂકી ગયો. કે મારા પરીક્ષાના સમય હું આજની તારીખ મેં કરું માં કોલેજ પૂરી થઈ ગઈતી. તો હવેતો મારો સમય વયો ગયો. જવાનું ક્યાં એમાં ટાઈમ જ છે, અત્યારે અડધી અડધી રાત સુધી પરીક્ષાનું વાંચીશ, એટલે મેં કીધુ વાતચીત કરીશ એટલે પછી બધા જેવું હોય શકે.
હવે મેં કહું માહિતી પ્રમાણે
હા
એટલે આ એવું હોય કે અમુક લોકો એવું કે છે, કે મારે આ વસ્તુ લેવું છે પૈસા, નામ, પ્રસિદ્ધિ મેળવી છે, ત્યાં લગીન એટલે એ લોકો કોન્સન્ટ્રેટ થઈ જાય કે પોતાના સંબંધોબેને બી ના જોવે ને પોતાના ફેમિલીને ટાઈમ બી ના આપે ને જે સ તો તેને મજા જ ના માણી હકીએ એમ ને એટલે પછી અમુક વાર એ લોકો જયારે એક વસ્તુની પ્રાપ્તિ કરી લે તો બી એ લોકોને અફસોસ થાય કે ના મારે આ ટાઈમે આ કરવુ તું ને મેં આ કર્યું ના એવું અંદરથી પછીને એટલું બધું એમ કોન્સન્ટ્રેટ કરે કે પોતાના સંબંધને તોડી બી નાખે કે પછી બધાને ઈગ્નોર કરવા બાજે. તેવુંના કરવું જોઈએ, સફરની મજા લેવી જોઈએ. પોતાના સંબંધોને બી હાથે લઈને ચાલવું જોઈએ. તો જ ખરી ખરી સફળતાની વે વેલ્યુ થાય ને આપડે સંતુષ્ટ રહીએ એમ.
ના બરાબર છે.
હુ તો અગિયાર મિનિટ, સાડા અગિયાર મિનિટ થઈ ગઈ.
ના સાડા અગિયાર સારું ચાલો.